હલો.
હાં, બોલો.
હાં. બસ મજામાં. કેમ છો, તમે?
જય શ્રી કૃષ્ણ! હું પણ મજામાં.
હમ્મ, હમ્મ, હ થઈ ગયું, ચા પાણી?
હાં, થઇ ગયું. તમારે થઇ ગયું?
ઓઉ ચા પાણી થઈ ગયા, બસ હવે સાંજની રસોઈ ની તૈયારીને
હમ્મ, અમારે તો પાણી ન શું જે મતલબ કઈ પ્રોબ્લેમ બ
હાં, અરે પાણી ની બી તકલીફ- ને હવે હું થોડુંક પાણી નું બી કઈ બધું પાઈપલાઈન નું બધું કામ ચાલતું છે, એટલે બહુ પાણી બી બધું હું કે ટેસ્ટ
હાં, કોઈ કોઈ વાર માં જ કઈક બોરિંગ નું આવતું હોય.
હાં, એજ હવે કામ ચાલતું છે, એટલે હવે થોડુંક પણ પાણી ની બી બહુ પ્રોબ્લેમ આવ્યા કરે.
એ ના.
હમ્મ હમ્મ તો હું પાણી વગર તો નઈ ચાલે ભાઈ પાણી તો પેલા જોય બધી વસ્તુમાં.
હા, એતો છે જ.
હમ્મ ત. પેલા તો ઓલું ‌કોઈ નળનું પાણી કે પી લેતા હવે તો એ ફિલ્ટર ન ટેસ્ટ દિમાગમાં બેસી ગયો એટલે બસ આ
એ જ ના તો પછી તમાર ઘરમાં ફિલ્ટર છે કે? મ્યુનિસિપાલિટી નું આવે ફિલ્ટર નું?
છે, ફિલ્ટર છોકરાઓ પીએ જ નહી તો હવે તો દિમાગમાં અરે ટેસ્ટમાં એલોકો ને ખબર પડી જાય એટલે મારે તો છોકરા ના જરા બી ન ચાલે. થોડુંક બી ફેરફાર હોય તો એને તો પેલા જ હોય પાણી એજ. તાર પછી હાં ત પછી એના કરતાં ભ પાણી તો પેલા જોવાનું હમ્મ. ને ની હોય તો અમે તો એમ બી બોટલ બંધાઈ દીધા એટલે બે દિવસ છોડીને આવી જાય તો ત્રીજા દિવસ એ પાણી નો કેન.
હા એ તો હારું છે પછી બાટલા વાલો આવી જાય તો એ બરાબર મૂકી જાય.
હા તો શું કરીએ બીજું તો. પાણી આવ. તો પાણીની હોય તો પાહિ ની ફાવે.
અમાર બાજુ બી એવું જ હાલ છે હવે.
હવે ગરમીને એટલે તો ગરમીમાં તો વધારે જ પાણી ની તકલીફ આવે અમારે તો તો બી ઠીક છેક થઈ જાય બાકી અમારા ત રિલે અમારા બધા સગા સ સગાવાળા ને તા તો ખાલી બે ટાઈમ જ પાણી આવે.
ઓહો, જબરુ છે ત તો પછી.
પછી એ પણ તો બિચારા લોકોને પાણી ને બધું ભરવા પડે.
એમને સ્ટોરેજ બહુ મોટું કરવું પડતું હોય. પછી ટેરેસ પર અ ઘરમાં વાસણમાં બી બઉ સ્ટોરેજ કરવો પડ
હા એટલે
એક ટાંકી માં નહી થાય, હજાર બે હજાર લીટર ની ટાંકી હોય તો બી એક ખાલી થઈ જાય. ઘરમાં મેમ્બર વધારે હોય તો
હમ્મ તો, એ લોકોને તો પેલા જોવે ભાઈ. માર છોકરા વાળા એટલે પેલા જોયા પાણી તો.
પછી અને વચ વચમાં વરસાદ આવી જાય તો પછી બધું પાણી ખરાબ થઈ જાય.
હમ્મ તો હમ્મ તો. બાકી તમારે તો, પાણી
અમારે ત્યાં તો ભી એ બેરલ વારો જ આવેલો પછી. એ ડેલી આવી જાય તો આમાં તો તો એક મતલબ જારમાં લઈ લે ડેલી માલ લઈ લે તો એ સાંજ સુધી ચાલે પછી બીજા દિવસ હજુ લઈ લે. અ છ મુનસી તો બે બે તંત્ર આવે પણ ફેમિલી માં ઓછા ઓ કે તો એ આવી જાય ત્યારે કોઈ મતલબ રિલેટિવ આવે. તો પછી ડોરમાં બવ. અઘરું થઈ જાય.
હા એતો છે. તમારે ઘરે છે મતલબ ટંકી વંકી બેસાડેલી છે.
હા ટંકી છે પણ નાંલી છે પાંચસો લીટર માં જ છે કેમ કે અમે ઘરમાં ઓછા લોકો છે તે તો કઈ લાગે નહી કોઈ આવે તો ઘરે જ. પછી બીજ. જય પાંણી વાળા ને કોલ કરું એ છોડી દે.
અચ્છા હમણાં તો બી ઠીક છે સુવિધા સારી બાકી પેલાનામાં તો બાપરે લોકો કેવી રીતે રતા પાણી ભરીને રાખતા અને.
તો એ જ ન.
હમ્મ,
જોવા જાય તો આપડું જ જોવા જાય તો આપડું જ છે બધુંજ કેમકે આપણ પાણીના યુઝ બહ વધારે કરે ઈ મીણ યુઝ કરો તો હારુ રેહ, કેમ કે આગળ ને હજુ બઉ હાલ થઈ જશે.
એતો એતો આપડા પર છે, આપણે
એજના
હમ્મ. હમ્મ. ઠીક છે ગરમી ગરમીમાં તકલીફ પડશે વરસાદ આવે ત્યારે આ પછી કઈ નઈ આ એ બધું
હા, એતો છેજ, વરસાદ આવે તો પાણી વધારે ઓપન જેટલો જરૂર હોય એટલો જ યુઝ કર્યો હોય તો સારું રહે, નીતો
હમ્મ. ના રે ભાઈ અમે લોકો. ભી એટલું જ ભાઈ બગાડ તો કરીએ નહી પાણી નું જરા બી.
એજના.
હમ્મ. બગાડ કરવું તો આપણને તકલીફ થાહે.
હા તો.
હવે તેમ બી જગા જગા બધી સુવિધા થઈ ગયેલી છે આમ પાણી નુ ને.
હા એ આટલું સારું છે કેમ કે તાપમાં પાણી તાપમાં પાણી વધારે પીવાય એટલે જગા જગા પાણી નળી જાય પીવાનું.
ત બિચારા બારમાં જો લોકો આ લોકો બધા કામ કરે એ લોકોને કેટલી તકલીફ થાય આપણે તો ચાલ કઈ ન કર જેને ની હોય એ લોકો બિચારા કેવી રીતે મેને બધા. કરે એડજેસ્ટ છે. છ કાય
અને એક ટાઈમે એ જમવાની મળલું ચાલે તો પણ પાણી ની મળલું તો બઉ અઘરું થઈ જાય.
હમ્મ તો. બિચારા બાકી જે બધું ઉપવાસ કરે જેતે એ લોકો એલોકો સેના પર જીયે એ લોકો બિચારા કરવા વાળા તો બધા મારવાડી લોકો હોય જૈન લોકો હો એલોકો તો બિચારા બધા ઉપવાસ કરે તો પાણી પર જ જોય એલોકો બી. બધા.
એવી છે.
હમ્મ.
હવે પા જેવો પાણી તો ભ એકદમ ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ ગયેલી છે હવે તો.
હમ્મ એ તો છે જ. પાણી ન કેવી રીતે વપરાશ કરવો, કેવી રીતે બધું લોકો બાકી કરવા વાળો તો વેસ્ટ બહ બધા કરે છે એવી રીતેજ. કોઈ નઈ કરે તો, કોઈ તો આટલા બધા એ હોય. લાપરવાહી, કે ભાઈ પાણી જાય તો કઈ ની છો જાયતો. એમ મેં બવ બધા ઘરે જોયા બી શે. એટલીસ્ટ કમસે કમ, એ બધી વસ્તુ તો રિપેર કરાય કે ની કરાય. બહુ બધા એ, લોકો એવા બી હોય.
હા, ને સો કે પાણી વેસ્ટેજ જતું છે તો આપડે નેક્સ્ટ ટાઈમે પાણી નહી મળે પણ, વેસ્ટેજ જતું છે, જતું છે બસ એવું, એના પર કઈ સોલ્યુશન નહી જોય.
હમ્મ, એતો છે.
અને જે અમને કેવા જાય કે પાણીનો યુઝ બરાબર કરો તો, એ ઉપરથી અમને કહે કે ભાઈ. મારા પાણી મારા ઘરનું પાણી છે. એ હું કઈ પણ યુઝ કરીશ.
હા. હમ્મ. ઠીક છે, બીજું?
બીજું તો કઈ નહી હવે જોઈએ, વરસાદ ક્યારે થાય ક્યારે નહી કેમકે એમાં થોડુંક ઠંડુક લાગે.
તમારે તો હજુ ચાલુ નહી થયું, ગરમી છે એવીને એવી?
હમ્મ, હજુ બી તો ગરમી જ છે.
હા, બાકી બીજી જગ્યાએ તો હજી, વરસાદ બી પડવા લાગી ગયો.
એજના. તમાર બાજુ આવ્યું કે ની આવ્યું?
ના ના. અમારે અહિયાં તો નથી ભાઈ, વરસાદ.
અમાર બાજુ કઈ, જૂનમાં આવે તો આવે.
અમારે તો પાણી વગર ની ચાલે ભાઈ, હવારે ઉઠી ને પહેલાજ અમારે તો બધાની એવી ટેવે ફાડી મૂકેલી કે, પેલા ઉઠીને બધા એક એક ગ્લાસ પાણી પીવાવામાં એટલે પીવાનુંજ.
હમ્મ, હાર હારું છે હારુ આ.
તો. પાણી પીએ તો ભાઈ પેલા શરીર નું ચાલુ થાય બધી, હવે તો બીમારી એટલી બધી વધી ગઈ ભાઈ, એટલે પાણી તો એક એક કલાકમાં ભલે
હમ્મ, એર સારું છે, કેમકે હવે બીમારી કોઈ થઈ જાય એ ખબર ની પડે.
હમ્મ. તો છોકરાઓ બી આમ ઉઠીને પેલા ખબર છે, કે એટલે ઉઠીને પેલા ગ્લાસ ભરીને પાણી પી લે છે. આધતજ એવી પડેલી એટલે પેલા પાણી પછી આદતજ એવી પડી એટલે પેલા ઉઠીને પાણી, એમ.
હમ્મ, એ હારી આદત છે પછી, કેમકે એમને ભી ખબર પડી જાય ને કે પાની કેટલુ ઇમ્પોર્ટન્ટ છે એ પછી એ બી વેસ્ટેજ ની કરે પછી
પાણી નહી પીએ તો ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ થાય. શરીર માં ખાલી ફોકટ બીમારી પેદા થાય એના કરતા પેલાથી ટેવ પાડી મૂકી એટલે પાણી ઉઠીને પીઓ.
હમ્મ એ પણ છે.
ગ્લાસમાંની બેે તો બોટલ ભરી ભરીને આપી દે. એટલે એ લોકો ને બી મજા આવે. પિવાની.
કેજના
હમ્મ.
હજુ બોટલ જો એમની પસંદની હોય તો એ હજુ વધારે ખુશ થાય.
હમ્મ, એતો છે. અચ અચ્છ.
તે કઈ કાર્ટૂન લેડી જેની પછી કંઈ
હમ્મ, હમ્મ, એતો પછી પીએ મજા આવે એવી એવું જ કરું મે તો પછી આપી દઉ બો અમાં
લાઈનમાં
હમ્મ. ઠીક છે.
બીજું તો કઈ નઈ, હવે બસ કોઈને પાણી વેસ્ટ કરતા જોવું તો પછી સંતાપ આવે
હમ્મ, હમ્મ ઠીક છે ચાલો.
ચાલો પછી વાત કરીએ.
હોવ વાત કરીએ પાછા.
ઠીક છે.